હલો
કરો છો અમિતભાઈ
બસ કઈ ની જેનીષભાઈ લગ્ન માંથી આવ્યો ઘરે હા
હ લગ્નમાં હા એને હું એક ભાઈ લગનમાં જવાનું હતું એટલે જ નક્કી કરતો હતો જવું ન‌ઈ જવું લગનમાં
એટલે આજ કે પછી કાલ છે લગન
પરમ દિવસે છે પેલા વિપુલભાઈ નથી આપડે બાજુમાં પાડોશી
અરે હા પેલા વિપુલભાઈ હા હા ઓળખ્યા
અત્યારે એમાં ભારે
હા હા ઓળખ્યા ઓળખ્યા
આપેલા ભીખાભાઈ ના છોકરા આપડે બાજુમાં રહે
હા ઓળખે એ તો મતલબ સારા માણસ છે. હા મતલબ એક એકર એમના સાથે એવુ પાલનપુર ગયો હતો. એને પિકઅપ કર્યું હતું એમને. થઈ ગયા તા તો વાતચીત કરતી એ પ્રમાણે લાગ્યું કે ભોળા માણસ છે.
સ્વભાવના તો બોલ સારા માણસ છે એમના લગન નક્કી થયા ને હમણાં હમણા
અચ્છા એવું. હા હા હા બરાબર.
લગન નક્કી થયા બિચારાને એમ ત્રણ વારતો લગન તૂટી ગયા.
અચ્છા એવું બધું પર હા બોલો બોલો.
બસ સાંજે આ લગન માં જવું છુ બોલો.
હા લગનમાં જાવ જાવ ભાઈ એતો સારું છે સંબંધ સાચવી આવો.
હ હ આ લક્ષ્માં તો બોવ બોવ જોઈ જોઈને લગન કરવા પડે હા.
કેમ શું થયું?
હે. હ જો અ છોકરી જોવી પડે લગન કરતા પેલા
હા એ તો છે અત્યંત ટ્રેન્ડ આ કે છોકરી પસંદ મતલબ ગમે પછી મહિનો બે મહિનો સાથે ફરે પછી નક્કી કરે.
હ હ પેલા તો આપડે છોકરી જોવી પડે કેવી છે સ્વભાવમાં આપડે સેટ થાય છે છોકરાને સેટ થાય છે. ઘર વાળાને સેટ થાય છે બઉ બધું જોઈ ને પછી લગ્ન કરાય. ભાઈ આજકાલ ના જમાનામાં તો અત્યારે તો કેવું ચાલે છે નઈ ને
પેલા તો કેવું હતું કે એ જોઈ સ ત્યાર કેવાય જો મા બાપ ઉપર કેડી દેતા અમને કે ભાઈ એમને મા બાપ મેં કીધું સંસ્કાર સારા તોરા આને થઈ બી જતું લગ્નન
ના નાના હતા ત્યારે આપડે તો લગન થઈ ગયા પણ આત્યારે તો પેલું બધું ન કડક થઈ ગયું છે એટલે બધું અત્યારે તો લગન બી નઈ થતા નાના અને નાના હતા લગ્ન નહી થાતું એ બી સારુ.
હા અને હવે તો થાય તો બી તૂટી જાય.
હા હવે તો તૂટી ગયા છે બઉ હમણાં પેલા મુંબઈમાં કેસ ના બન્યો યાર બઉ ગજબ છે.
કયો કેસ બધ
આ પેલો કઈક ધક્કો મારીને પાર દીધો ને એવું બધું ન પડ્યું નતું ગમતું ના પરતું સેર્ટિંગ હતું ને આવુ બધુ યાર. હા હા એવું આમ જોય જોયને કરવું પડે એમ
એ તો બધુ મૂકીએ આપડે સાઈડમાં પણ લગ્નનો હા અત્યારે જોવા જઈએ તો ખર્ચોજ કેટલો વધી ગયો છે.
હ છોકરીને પેલું દાગીના કરિયાલવાના આ કરિયાલવાના
હા અને મંડપના ખર્ચા રસ સુઈના ખર્ચા જોવા જઈએ હમણાં જ મારા કાકા એ મતલબ લગ્ન કર્યા ને અ ચિ ચિરાગભાઈ
ચિરાગ ભાઈ આ કોણ આપડે પેલા ગોવિંદભાઈ નો છોકરો
હા એજ એજ.
હ હા એમ હું પણ આવ્યો છું એમના લગ્નમાં.
હા એટલે એવું એ તો તમે આ તાને મને મળ્યા હતા કેમ કે તમે ખાઈને જતા રહ્યા હસો.
હ હું રિસેપ્શનમાં જ આયો તો એમના લગ્નના કે આવજો ફોન આવે તો મને તો સ્પેશિલ કે આવજો મારા લગ્ન માટે
હા એટલે એના લગ્નમાં બહુ ખર્ચો કર્યો એમને ગણોને પંદર લાખ જેવો કર નાખ્યો હશે
ઓહ હો એ
હા અરે રસોઈ રસોઈ વિભાગ નો જ મતલબ ત્રણ સાડા ત્રણ લાખ તો હતો
છે. ઘોડી કઈ કઈક સારી લાઈ હતીને ઘોડી ધોળી હતી ને
હા ધોળા કલરની હતી.
ના એ બહુ સારું ના ચતી તી બધા કેતા હતા એટલે અમારે ભાઈએ નંબર હોય તો આપજો ને મોકલજોને ભાઈ અમારે રજાનો
હા વાંધો નઈ મારા કાકાને પૂછીને તમને નંબર સેન્ડ કરી આપું.
હા હા
બાકી તમારે ક્યારે કરવા છે લગ્ન
મારે તો નક્કી તો છે ભાઈ હવે નાનપણમાં નક્કી તો કર્યું તું
હા હા
હવે જોઈએ હજે થોડી ઉંમર હાલ તો નાની છે પહી થોડા દિવસો પછી
ના ના એ વાત સાચી ભણવાનું અને બંને મિક્સના કરાય લગનને ભણવાનું
હ હ ત્યાર પછી હવે આ એક જવાબદારી હજી લગન પહી
હા એજ તમે ભણવાનું ના કરી શકો
હે
પછી ભણવાનું મતલબ ના ભણી શકો બગી
હ હ હ આ પેલો અવે જો શું કેવાય આપડે એક તો ઘરેથી પૈસા મગાવતા હોય અને એમાં એ પછી લગ્ન થઇ જાય એટલે પછી આપડે એનો ખર્ચો નીકળવાનો
હા પછી એવું થ અઠવાડિયે અઠવાડયે તમને એમ કે કે ફરવા લઈજો હવે હા લાવું છે પેલુ લાવું છે
મેકઅપ કરવાનું શોપિંગ કરવાનું બધું
હા એટલે તમારે પછી આપડે અત્યારે ઘરેથી રચો લેતા હોય આપણું જ પૂરું ના પડતું હોય
હમ હમ
હા ના એટલે મેં કીધું એમ તો કેતા હતા એને પપ્પા કે આપડે લગ્ન કરાવી દઈએ પણ મે કિધુ અત્યારે નઈ થોડું ક હ સારી જોબ કર્યા પ થઇ જ પછી મળી હ તો એમ પણ પ્રશ્ન જ મળવા જવાનો જોબેટ થઈ જાય
હા હા એ તો સો ટકા ની વાત છે
એમ તો બિચારી લે એ તો સ્વભાવ ની સારી જ છે આપડે તાર ભાભી તોું એ કેતી હતી કે આપડે લગ્ન કરીએ પણ પછી કીધું અત્યારથી નહી કીધું થોડું સેટ વેટ તું સેટ થઈ હુ સેટ થઈ જવુ થઈ જવુ એમ
હા એ તો
હા એ ર એ બિચારી કોલેજ ખલ
અચ્છા
હ મારે હવે થોડું જોબ બોબ થઇ જાય
હા ના ના તમે અમમે તો હવે ઇન્ટરવ્યુ હાલવાનું ચાલુ કરી એટલે જોબ મળવું મુશ્કેલ નથી. તમારું તો એું કહ ને તમે તો બિઝનેસ મેન
હા હા બૌ.
હા કેમ કે તમારી સાથે શું આપડે મને રવ વધારે ને એટલે મને આઈડિયા ખાતરી
હમ હમ.
બાકી બીજું કોહ લગન વિશે શું કેશ?
લગનમાં તો આજકાલ જોઓને હમણાં પેલા ત્યાં લગનમાં ગયો હતો હું એ બઉ જમવારું હજુ ભાઈ બઉ.
એ ખોટો બગાડ બ કરો પેલું કરે લોકો અત્યારે. એ વર્સ જમાવવા માટે વધાર બનાવી દે અને પછી બગાડે.
એમના પાડોશ વાળા એ બે મીઠાઈ રાખી છે એમને વડે ચાર મીઠાઈ રાખી.
હા હા એ તો છે.
દખાડા બંધ દેખાડામાં જમવાનું કેટલું ભગડે પછી આ ગટરમાં નાખતા ગામના તળાવે
એના કરતાં કુતરાઓ પશુપાલન ને ખવડાવું જો હો તો કેટલું પુણ્યમળે.
પણ હ તો હવે શું કે ગહે હા દેખાડામાં આજકાલ લગન માં લગન માં દેખાડ કરે નિમા નિમા બહઉ પૈસા જતા રહેે.
હા એજ ને.
વળી એવું થાય કે અમરી છોકરી ને કે બે તોલા સો ન આવ્યું ન અમારે ચાર ટોલા જોઈએ ને એવું બધું એવું બધું એ થાય ગયા.
પેલા તો કેવું સિમ્પલ સિમ્પલ કરીને પરણાવી દેતા હતા. પણ હવે દેખા દીખી માં એ તો હવે વધી ગયું એમ.
તો પબ્લિક સમજે ભી ના નહીય.
એજ ને મંડપાળાને બી મતલબ હવે તો કેવું પેલા તો બાંધતા મતલબ કે એવું કઈ પ્રીફરના કરતા મતલબ ઘ ઘર વાળા મતલબ જેમના લગન હોય કે તમે તમારી રીતે બાંધી દેજો.
હ સારો એ બાંધી દેજો.
હા હવે તો ઝંઝટ મારી કેટલી આ કપડું તમે લાવો એમાં આ કલર પેલા મંડપ વાળા જોડે તો હોય પણ.
હ એને બિચારાને ટેન્શનને કપડું બગાડી નખો ને
હા ઘણા બધા પ્રશ્નો બન થય ગયા આમાં
વોશિંગ મશીન વોશિંગ ધોવા આલવાનો હે નવું ક નવું કપડું લાવે એટલે પહી ભાવ વધી જાય મંડપ નો એને એ
હા એ જ અને દર લગનમાં નવી ચોઈસ માંગતા હોય તો બધું નવ નવું લાવવા જઈએ. તો એમ તો ભેગું થાય નહી.
હા હા. અને પાછું શું કેવાય કે આમના કે અમને ત્યાં આવી ચોરી હતી તમારે એનથી હારી જોવો.
હમ એજ ને.
એવું ના હોયની યાર.
ચોરી ખાલી એક તમારા ફોટામાં આવે એમ એ ફોટા પાડવા માટે સારી લાગે અને એ ફોટા પડીએ પછી તમે તો વર્ષે બે વર્ષે જોતા પણ હોશો નહી હો.
એટલા કનુભાઈ કનુભાઈના લગ્નની સીડી આવે તો કોમ જોવો.
તો પછી અમને તો હા હવે કલાકના બે કલાકના શોખ માટે તમે પૈસા બગાડી વેડફી નાખો
હા એટલા તમે એવું બધું કોટ મેરેજ કરીને તો પછી કોઈક બહાર ફર તા હો તમે એવું હોય તો
એટલા છોકરા પછી તમે એ આ એટલા પૈસા જે બચાય ને કઈક ધંધામાં રોકાણ કાયમ ના છોકરાને ધંધો કરવા છે. હા એ સારી બાબત
નહી એમણા અયા થોડું જ અ આવું કરીએ એવું બધું કે એફડી કરાવને પછી સેફમાં મૂકી દેવાય હે એસા ભી વૈસા ભી કરાય ના
હવે એના એનોય છોકરો આવે તો એને કેટલો ફાયદો થાય.
હ પણ આ યાર સમજાય ના ના અલકુલ ભાઈને મેં કીધું કીધું લગનમાં થોડું સાદું સાદું રાખવાનું જમવાનું એટલું બધું આપડે તમારા બાજુ વાળા કર્યુ એટલું બધું કઈ કરવાનું જરૂર નથી મે કીધું પણ વિપુલ ભાઈ કે અવે કેવાય તયાર કર્યું છે તો પછી ગામમાં આપણુ રાખવા માટે બોવ સમજાવયા પણ એટલા ભીખા ભઈએ ના માની ગીયા.
હા એ તો બરાબર છે.
થોડું પછી પેલું પૈસાનું વચે આવી જાય ને યાર લોન લેવાનું કેતા તા. લગન માટે મેં કીધું યાર લોન તો યાર હવે ના લેવાયને યાર.
ના ના સો ટકા લગ્ન માટે લોન લેવાતી હશે એ તો તમારે જેવ છે તો એ પ્રમાણે જ કરવાના હોય.
હ કઈ તા ચૌદ કે પંદર લાખની લોન લેવા કેતા હતા અને પછી મય હપ્તો કેટલા આવા મહિને એસી એ એસિ હજારનો હફતો આવે છે.
એજ ને પહી મતલબ પછી તમારી સેલેરી બી એટલી હોય પણ મતલબ તમે ઘરનો ખર્ચ કચો કાઢો કે પછી એ ભરો એમ ઈ એમ વાંધો નહી એમ ભાઈ હમ અવે એ તો ચર્ચ ચા કરશું તો પૂરી નહી થાય બધી.
હા હા આપડે હા મળીએ મળીએ ભાઈ હા પછી ફોન કરું તમને. હા હા બધા